હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
કેમ છો તું? હું મજામાં છું.
હું પણ મજામાં છું. આજે હ હું એજ્યુકેશન વિશે વિચારી રહ્યો હતો.
આ બહુ સરસ ટોપિક છે આ તો એજ્યુકેશન આપણે જીવનમાં ખુબ મહત્વપૂર્ણ હોય છે ને
હા મને પણ એવું જ લાગે છે. તને તને શું લાગે છે એજ્યુકેશન એટલે શું?
મારા માટે તો એજ્યુકેશન એટલે ફક્ત પુસ્તક નું જ્ઞાન નથી. પણ સાચી રીતે જેવું વિચારું સમજદારો નિર્ણય લેવું આ હોય
હા આ તો બહુ સરસ વાત કહી તમે. એટલે એજ્યુકેશન ફક્ત સ્કૂલ સુધી સીમિત નથી ને
નથી અ એજ્યુકેશન ઘરથી પણ મળે છે. સમજથી પણ મળે છે અને અનુભવથી પણ મળે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. પણ ફોર્મલ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે.
હા આ તો વાત તમારી બિલકુલ સાચી છે સ્કૂલ અને કોલેજ આપને બેસિક નોલેજ આપે છે. તે ડિસિપ્લિન અને ફ્યુચર માટે તૈયારી આપે છે.
હા તને શું લાગે છે દરેક વ્યક્તિ માટે એજ્યુકેશન જરૂરી છે?
હા મને તો આ લાગે છે કે દરેક વ્યક્તિ માટે એજ્યુકેશન જરૂરી હોય છે.
હમ કારણ કે એજ્યુકેશન વગર માનસ પોતાની લાઈફમાં ઘણી તક ગુમાવી શકીએ. અને એજ્યુ કેટેડ વ્યક્તિ દુનિયાના સમજવા લોકો સાથે વર્તવા અને કરિયર બનાવવા માટે પણ મદદ મળે છે.
હમ આ તો વાત તમારી બિલકુલ સાચી હોય છે. એજ્યુકેશનથી આત્મવિશ્વાસ પણ વધે છે ને
હા જ્યારે માનસને જ્ઞાન હોય ત્યારે તે વધુ કોન્ફિડન્સ સાથે વાત કરી શકી છે. અને સચ્ચા અને ખોટા વચ્ચે ફર્ક પણ સમજી શકે છે.
બિલકુલ બિલકુલ એજ્યુકેશન આપને વિચાર કરવાની શક્તિ આપે છે સાચી
હા એકદમ સાચી વાત તને સ્કૂલ નું મહત્ત્વ શું લાગે છે?
મને તો સ્કૂલ આપને ફટ ફટકા સબ્જેક્ટ નથી શીખાડવું પણ ટાઈમ મેનેજમેન્ટ ડિસિપ્લીન ટીમવર્ક અને રિસ્પેક્ટ પણ શીખાવે છે. તમે
હ હા ન આ તો તમારી વાત એકદમ સાચી છે સ્કૂલ લાઈફ માં ઘણી સારી આદતો પણ પડતી હોય છે જેમ કે રોજ ટાઈમ પર ઉઠવું, હોમવર્ક કરવું. ટીચર્સ ની વાત સાંભળવી આ બધી સારી ટેવ છે.
હા સાચું કવું છું તું અને ફ્રેન્ડ્સ સાથે મળીને કામ કરવું પણ શીખે છે.
હા ગ્રુપમાં કામ કરવાથી કોપરેશનની આદત પડે છે. તને શું લાગે છે સૌથી મહત્વપૂર્ણ સબ્જેક્ટ કયુ છે
મારા માટે તો બધા સબ્જેક્ટ મહત્વપૂર્ણ હોય છે. અને બધા સબ્જેક્ટ નું અલગ અલગ વેલ્યુ હોય છે.
અ કઈ રીતે
આ રીતે કે મેથ્સથી લોજિક વધે છે. લેંગ્વેજથી કોમ્યુનિકેશન ઇમ્પ્રુવ થાય છે અને સાયન્સ થી દુનિયા સમજાવે છે. અને સોશિયલ સ્ટડી થી સમ અ અ આપણે સમજ શકીએ કે જ્ઞાન મળે છે.
હમ્મ વાહ આ તમારી વાત એકદમ સાચી છે. આ રીતે જોઈ તો દરેક સબ્જેક્ટ નો પોતાનો રોલ છે. અને તને શું લાગે છે એજ્યુકેશન થી રોજગારમાં મદદ મળે છે.
ચોક્કસ સારી એજ્યુકેશનથી સારી જોબ મળવી ચાન્સ હોય છે.
હમ્મ આજે કલ કોમ્પિટિશન ઘણું વધી ગયું છે. એટલે સ્કિલ્સ અને એજ્યુકેટેડ બનવું બહુ જરૂરી છે.
હા હા આ તો વાત તમારી સાચી છે કોમ્પિટિશન માટે સ્કીલ અને એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ ફક્ત ડિગ્રી હોય તો એટલું પૂરતું નથી ને
ની પ્રેક્ટિકલ નોલેજ અને કમ્યુનિકેશન સ્કિલ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. એટલે એજ્યુકેશન નો અર્થ ફક્ત એક્ઝામ પાસ કરવો નથી. રિયલ એજ્યુકેશન એટલે જ્ઞાનને જીવનમાં ઉપયોગ કરવો.
વાહ આ તો વાત તમારી બિલકુલ સાચી હોય છે બઉુ ખુબ કહું છું તું એજ્યુકેશન એજ્યુકેશનનો અર્થ ફક્ત એક્ઝામ પાસ કરવા નથી આ તો વાત સાચી છે. રિયલ એજ્યુકેશન જરૂરી હોય છે તને લાગે છે કે એજ્યુકે ટેડ વ્યક્તિ સમાજ માટે પણ ઉપયોગી હોય છે
હા એજ્યુકેટેડ લોકો સમાજમાં જાગૃતતા ફેલાવી શકે છે. સાચા નિર્ણય લઈ શકે છે અને બીજાને મદદ પણ કરી શકે છે. આ રીતે તે અલગ અલગ રૂપમાં પોતાને અને સમાજને બહુ હેલ્પફુલ થાય છે.
હા બિલકુલ સાચું કવું છું તું આમ એજ્યુકેશન થી દેશનો વિકાસ પણ થાય છે ને
અ હા કારણ કે એજ્યુકેટેડ સિટીઝન દેશને મજબૂત બનાવે છે. જો લોકો એજ્યુકેટેડ હોય તો બેરોજગારી પણ ઓછી થઈ શકે.
હા બિલકુલ બિલકુલ બહ સારી કઉ છુ તું અને ગરીબી પણ ઓછું થાય શકે એજ્યુકેશનથી.
હા તને લાગે છે કે ગર્લ્સ માટે એજ્યુકેશન કેટલું જરૂરી છે
હા મને તો લાગે છે ગર્લ્સ માટે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. છોકરીઓને પણ છોકરાનો છોકરાઓ જેટલે અધિકાર આપવામાં જરૂરી હોય છે. અને એજ્યુકેશન તો બહુ જરૂરી હોય છે છોકરીઓ માટે
એકદમ સાચી વાત છે તમારી જયારે સ્ત્રી શિક્ષિત હોય ત્યારે તો પોતાના બાળકોને પણ સારી રીતે તે ગાઈડ કરી શકે છે પેલાના સમયમાં બધાને એજ્યુકેશનની સુવિધા ન હતી પણ હવે ઘણી સુધારણા થઈ છે.
હા હા બિલકુલ સાચું કવું છું તું. પેલાની સમયે એજ્યુકેશન નથી મળ્યાતા અ છોકરીઓનો પણ આજ તા મોર્ડન ઈન્ડિયામાં તો મલીયે છે. પણ આજે પણ કેટલાક બાળકોને સારી એજ્યુકેશન નથી મળતી
હા આ એકદમ ખરેખર ચિંતાની વાત છે. ગરીબી રિસોર્સેસ ની કમી અને ગામડામાં સ્કૂલ્સની ઓછી સુવિધાને અને કારણે અને પછી ફેમિલીઓનો સપોર્ટ પણ નથી મળતા તેથી જ. આજે પણ બહુ ઓછું એજ્યુકેશન છે.
હા હા સારું કઉ છું તું. તો આ આ સમસ્યાને કેમ ઓછી કરી શક્યાય
અ સરકારે સારી સ્કૂલ સ્કોલરશિપ અને અવેરનેસ પર ધ્યાન આપવું જોઈએ અને સમાજે પણ સપોર્ટ આપવો જોઈએ.
હા હા કારણ કે એજ્યુકેશન બધા સુધી પહોંચવાનું જરૂરી હોય છે.
હા. અને પછી. અ એજ્યુકેશન ઓનલાઈન વિશે તમારું શું કેહેવું છે.
અ એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશન હેલ્પફુલ હોય છે બહુ અ ખાસ કરીને જયારે ફિઝિકલ ક્લાસીસ પોસિબલ ના હોય આ આ સ્ટુડન્ટ માટે તો અ ઓનલાઈન એજ્યુકેશન વરદાન હોય છે.
હમ તો એકદમ સાચી વાત કહો છો પણ તે ઓનલાઈન એજ્યુકેશનમાં મોબાઈલ અને ઇન્ટરનેટને ઘણું શીખવા મળે છે. પણ ડિસ્ક્શન પણ હોય છે એમાં
હા આ તો વાત તમારી સાચી છે ડિસ્ટ્રેક્શન તો હોય પણ મોબાઈલ થી બહુ સારી એજ્યુકેશન મિલી છે મોબાઈલમાં સ્ટડી કરતા કરતા બીજી એપ્સમાં બી ટાઈમ નીકળી જાય છે ડિસ્ટ્રેક્શન હોય તો
હા અ બાળકો મોબાઈલ અભ્યાસ કરવા માટે લે છે. અને તે મોબાઈલ થી ડિસ્ટ્રક્ટ થઈને બીજા કઈ કામ કરવું લાગે છે.
હા એટલે સેલ્ફ ડિસિપ્લિન પણ જરૂરી હોય છે.
હમ તને લાગે છે કે માર્ક્સ બચું બ બધું નથી હોતું.
હા માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે પણ બધું નથી
તો પછી શું ઇમ્પોર્ટન્ટ છે.
અ મારા માટે તો સમાજ અ સમાજ સ્કિલ કોન્ફિડન્સ અને ક્રિએટિવિટી તો ઇપોટેન્ટ હોય છે.
હમ અને ઘણા. અને ઘણા સ્ટુડન્ટ ઓછા માર્ક્સ હોવા છતાં લાઈફમાં ખુબ સારું કરે છે કારણ કે ટેલેન્ટ અને મહેનત પણ એટલા જ જરૂરી છે.
હા સારી વાત તમારી એજ્યુકેશનથી વ્યક્તિ નુ સ્વભાવ પણ અ સુધરી શકે ને.
હા હ એજ્યુકેશનથી સભ્યતા વિનમ્રતા અને સમજદારી આવે છે. તને કોઈ ટીચર ની વાત યાદ છે જેને તને ઇન્સ્પાયર કર્યો હોય
હા મને એક ટીચર નો વાત યાદ છે. અ મારા એક ટીચર હંમેશા કતા હતા કે. શિક્ષા તમારું સૌથી મોટું ધન નથી. આમંદ
હમ આ તો બહુ સરસ લાઈન છે. અને કારણ કે પૈસા ગુમ થઈ શકે પણ જ્ઞાન કોઈ ચીની નથી શકતું
હા આ તો વાત તમારી બહુંત સારી છે
હા અને તને લાગે છે કે એજ્યુકેશન થી વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ બની શકે?
ચોક્કસ એજ્યુકેશન વ્યક્તિ પોતાની નિર્ણય લઈ શકે છે અને પોતા પણ પર અ પગ પર ઉભો રહી શકે છે.
અ એ બીજા પર ઓછો આધાર રાખે છે તને શું લાગે છે એજ્યુ કેશન નો સૌથી મોટો ફાયદો કયો
મારા માટે સૌથી મોટો ફાયદો છે કે એજ્યુકેશન માણસને અંધકારમાંથી પ્રકાશ તરફથી લાવી શકે છે
બઉ સરસ વાત કરી મારા માટે એજ્યુકેશન એટલે બેટર ફ્યુચર ની કે છે.
વાહ આ તો વાત બહુંત સારી છે તમારી લાઈફ પણ ઉપયોગ હોય છે આપડે એજ્યુકેશનને કેમ રિસ્પેક્ટ આપવું જોઈએ
કારણ કે ઘણા લોકોને આ તક મળતી નથી એટલે જેને મળે તેને એની કિંમત સમજવી સમજી જોઈએ.
બિલકુલ તો સ્ટુડન્ટ હોવાનું પણ એક રિસ્પોન્સિબિલિટી છે.
હા રેગ્યુલર સ્ટુડન્ટસ મહેનત અને ટીચર્સ નું સન્માન કરે છે. ચાલો પછી આપણે પછી વાત કરીએ આ વિશે જય શ્રી કૃષ્ણ
હમ્મ.